હલો કેમ છો?
મજા મે છો તમે?
પાની બીની પીવે કે નહી એ ગરમીની સિઝનમાં?
પીવે ના પાન
હમ્મ પાની પીવે તો ખુબ ગરજ ની છે. એ ગરમીની સીઝન મેં
હા ના પાણીમાં જે આપનું એ
હા અને આવાજ શાનો આયરો તમારો? ક્લિયર નથી આવતો. હા બોલો હવે હવે હા હવે આવે છે. એ પાની પીવાની તો ખૂબ જ ગરજ છે.
પાની એ તો આપન
એ પાની આવે છે. કેમ છે પાણી પીવાની પીવેને તો આપને પજન કે એ પન સુધારે અને એકદમ હહ અને આપન પન આપની હેલ્થ પન ફિટ રહેન શરીર ભી બરબર રેવે વ્યવસ્થિત રહેને પાની પીવાની તો ખૂબ જ જરૂરત છે, કારણ કે એટલા માં હા બ તું પાની પીવું જોઈએ. કારન કેમ છે, અ પાની વગર એ પીવે છે ને તો રોગ વગર કયારે બી ન થાય.
થાય હા આપની ત્વચા વગર એ બી નિરોગી રહે દાડામે દરરોજ બે તો ત્રણ લીટર પાની પીવો જોઈએ.
હા અને કેમ છે આપણ જો રોજ પાની પીવે છે ન અ તો દાળા મે દાળા મેં તો સાત સાત નહીં તો આઠ લીટર તો ભી પાની પીવે. તો ખરે અ શરીરને લાગે તે પાની નહીં તો કાંઈ નહી. યુ દાડામે તમે બે ત્રણ ગ્લાસ પીવે એ તો કાંઈ નહી.
હા ના
હમ્મ એ તમે મજે દાડામે ખૂબ પાની પીવું જોઈએ. તો તેને તમાર તેના કેટલા ફાયદા છે પાની પીવાના? હમ વજન નિયંત્રણ રહે છે. પહે રોગ વગેરે હહ ઠંડુ શરીર રહે છે અને હવે ઉર જા બી મળે છે, હવે તેનાથી રોગ વગેરે બી ન થાય કેવા કેવા નહીં તો હું દવા ખાનામાં જવાની તો આપત્તિ ના આવે ને પહી પાની જો પીએ તો.
હહ.
ટોન વગેરે એવા જે રોગ થાય ને એ બી બઠા જતા રહે.
ખુબ ફાયદા છે.
હા એ હૃદયવિક હમ એ હૃદયવિક કાર વગેરે એવા કેવા કેવા આજાર છે ને એ બી જતા. હમ અને આપની સ્કીિન પણ તેનાથી ગ્લો દેખાય. બસ વગરે ના થાય
હા
હા સ્કીન પણ ટાઇટ ન ને હ વજન બરબર
જમ્યા નહીં તો બી પાણી જમ્યા આપ નહીં જમ્યા ન તો બી પાણી પીવા જોઈએ
અને તે કેમ છે આપણે જે એક એક એક એક બે બે કલાકમાંં ભૂખ લાગ એ પંદર પંદર મિનિટ એક એક કલાકમાં તે તમને ભૂખ નથી લાગતી એક એક કલામાં પંદર પંદર મિનિટમાં કઈ ભૂખ લાગે છે, એ ખાઈ લને તરી ભી ભૂખ લાગી. જે એવું નથી એ પાણીની તરસ લાગે છે તમને તો તે તે એક એક પંદર પંદર મિનિટમાં કે એક એક કલાકમાં ભૂખ લાગે ને તો પા પાણી પીવાવુ જોઈએ. એક કલાકમાં તો પેટ હા તો તે કેમે ભૂખ લાગે છે તો ખાલી રહે ને તો તે તે કલામાં ભી પાણીજ પેટ ભરાઈ જાય. એ હ હા પાણી અને તે બોલેલું જ છે ને તે ગરજ કરેલી જ છે અન્ન વસ્ત્ર પાણી નિ વારા એવું તો એટલે જ ને તે એટલા માટેજ માટે તો ઘર જ છે તેની ખુબ જ
અને એનામેજ આપણા પૂરા ખંડ મે જેમ ર કે આ દુનિયા આ પાર્ટમે પાણી કોમી છે. આપણા એ જાસ્ત છે નિયમ છે તો આપણે પાણી મળી રહે તો આપ પાણી ની બચત બી કરવા જોઈએ કે બાકી ઠિકાને તો પાણી આવતું નહી. ન આવતા નહી આપણા ગમે તો રોજ આવજ જેને પાણી મળે જ તેને
વેસ્ટ કરે તે પાણી એ પાણીની બી બચત કરાવવી જોઈએ.
પાણી ની બી બચત થવું જોઈએ. જેને પાનું મો હતું ને તો તે કેટલું ગોળા અનેને કપ પાસના ને ભરી ભરીને મેલો છે.
હા તે બી છે ને બા બધા લોકોને સમજી જોઈએ આ વાતો બી એ વાથ લોકોક પાની બચડવું જોઈ એ વાત બી ખરી છે તમારી. તો પાણી અને આપના પીઢીને આપને આવડા પાણી મળી રહે આગલા પીઢી ને પાણી થોડી મળે?
આણા ખેતર માં બી પાણી બોર કરે છે તેના પાણી આવ નહી આવે છે. લોકો પાણી ની કરતા શું શું ના કરે છે?
પછ લોકો તો અને આવડા તો પેલે કેમ છે ઉંચાલ ન પાણી આવે વરસાદ તો જમીનમાં પાણી જાડ હવે આવડા તો બટર સ્લેબ બટર સ્લેબ ડામબર રસ્તા થઈ ગયા ને. એટલે
હા ના તે જ ના પાણી પાણી આ આપની ખૂબ મોટી ગરજ છે. ન કરતા ઘર મજ સૌ લોકો સૌ દુનિયાની કરતાં પાણીની એ હડા લોકો ફેરાણે ત્યાં તો પાણી કેટલું મગું મળે છે?
હ.
તે કેમ પાણીની પણ તેના પેથી આપણે લોકોને બધા લોકોને સમજવ જોએ કે પાણી. શું કરું આપને પાણી પીવાનું મળતું નથી તો આપણને પાણી કેમ કઈ બચત કરવાનું શું કરવાનું આ
હા, ધ્યાન દેવું જોઈએ એને કેમ એ પાણી પાણી પાણી આપ જો ચડે ને તો આપને બી પાણી અને આગલા પેઢીને ભી એવું કઈ થાય નહી. જેમ આપણને અ કરી તેમ આપણે જેમ ત્રાસ ના થયો, તેમ આગલા પીઢીને બી ન થવા ને આપણને પાણી બચાડી દી હજુ આપણાંની પીઢી પાણી બગાડે ને તો એ આગલા પેઢીને તો પાણી બી દેખાવ મળે.
ઓડી જ
પણ અને અને કોરડી જે કોરડી જે જમીન વગેરે બી થાય તો પછી કેમ છે, અ પાણી વગેરે આગલા જે ખાસું સું
કરશું પાણી પાણી આ દુનિયામાં છે, તો પાણી અને છે, તો જ આપ ખાઈ રહ્યા, ખેતરને પકડી રહ્યા, શું પાક જ કે ઘઉ
જો રહેના, તો આપ મનસનું જીવન ભી રહે કા પાણીની લાગે છે, તમે ગજતા અનુભવ લેવા છે, તો કેમ છે કોઈને પા પાણીની તરસ લાગે પાણીબી ન પીતા કેટલા આલસ કરે, એ કઈ આલસ કરવાની વાત છે.
પાણી પીવું જોઈએ પાણી ખુબ જ આપણ નીકળતા ખુબ મોટો એ છે.
અને આવડાના જે પોરે છે રમતા-રમતા લગતી જાય ને પાણીબી ન પીતા તે તો તેને બોલા બોલે ને પાણી પીવાડું પડે, એવું રેજ એ પાણી પીવાનું તો ખૂબ ગરજ છે, કારણ એનાથી ત રોગશક્તિ વગેરે પણ દૂર થાય છે, શરીર બરોબર રહે.
કે લિક્વિડ
એ હા, એ અને એ કેવું છે, એ નારિયેળનું પાણી બી પીવે ને સકાલ કલમાં હા, સવાર-સવાર પાણી પી છે, નારીયેળનું તો તે પણ બેસ્ટ રહે
નહી પાણી તો, આપણું જીવન આપણ મોટા થઈ
અને કેમ છે, પાણી જો પાણી જો પીએ ને વધારે તો કેમ છે, બટ સ્ટોન, કિડની સ્ટોન જે આજાર રહે ને હમ્મ તે પણ કમી થઈ જાય તે પાણી વધારે પીએ, તો અને જે પાણી જ વધારે આપ પહેલેથી પાણી વધારે પીવાના, તો એવા કેવા આજાર તો બિલકુલ થવા નથી તો આપણે દૂર જ રેશુ. હા, અને કેમ છે, આપની આપની શરીરની વ્યવસ્થા નીટને મેલાવતો ભાઈ કેમ છે, બગર તમને બધા તેની કરતા તમે તો, પાણી પીવો ભરપૂર અને એવું તો નથી છે, કે પાણી આપણ પૈસાથી લઈ રહ્યાં અને તે કરી રહ્યાં તો કોઈ પાણી કમી પી એવું થોડી છે. પાણી તો ફ્રીમાં મળી રહે ને, તમને કુદરતની દે નહી એ પાણી ફ્રીમાં મળી રહે. તો, તમે પાણી પીવ એમ યું છે તે, અને તમે પાણી બી તમે સ્વચ્છ કરીને પીવો, એવું નથી કે તે પાણી આવી ગઠુર-ગઠુર અને તમે તેવું જ પાણી પીશું. તેને, તમે પચચીસ સેલ્સિયસ ડિગ્રીમાં તપમાન પર ગરમ કરો. તે, પાણી તમે માટલામાં મેલીને પીઓ, તે બી ઠંડુ થઈ જાય છે. એવું થોડુ છે, કે ગરમ પાણી તમે પીવો.
બધી વાતો તો બધા જનાને સમજવું જોઈએ. આ બ થવાતું એ લોકો કેમ છે, નજર અંદાજ કરે ને? એટલે ત એને કઈ સમજતું
પાણી ખુબ મોટી નીકળતા પાણી નહી રહ્યા તો આપણ બી નહી રહેવવા દુનિયામે
પાણી તો ખુબ ગરજ છે પાણીની
પાણી જો પાણી છે તો તેનાથી કેટલું વસ્તુ
હા પાણી છે તો જીવન છે ને તો કઈ નથી એ જરા જરા પોરાને તો કેમ નાના નાના હા અને નાના નાના પોર્યાને તો ખુબ જ અહહ શીખવા માટે છે એવા તો
કોઈ
હમ એ નાના નાના પોરા ને આવડતી જો આપણને શીખવાડવા માટે અહહ શીખડશું તો આગળ તેને સમજશે કે પાણી ની શું ચીજ છે આ પાણી ભાઈ પાણીની કેટલી ગરજ છે હવે ખુબ જ ગરજ છે આપણ પંદ્ર મિનટ પાંચ પગલા ચલેને એટલામાં આપને પાણી તરસ લાગે અને બાયર જવે તો પાણી ન કેટલું પાણી કેટલું માગ મલે કેટલું માઘું મલે પાણી એરે તમે ઘેરતી જ જ આપ આપણે કઈ થવું નહી જો બહારનું પાણી અહહ આવુંને જો એટલે કે આપણને તો ઘેરનું જ પાણી અહહ ભરીને લઈ જવાનું
અમે તો સ્કૂલમાંથી તો ઘોષણા બી કરે છે કે પાણી ની બચત કરો
પાણી બચત કરય તો હા સ્કૂલમેથી તો રેલી બે કાઢી છે ને તમે પણ તે તેમ છે હ લોકોને જાગૃત કરન કરે ના તો તેમને સમજતું નથી પણ તે આપને કેટલું બી જાગૃત કરે હા અને લોકોને જ હા પણ તે કેમ છે બાકી લોકોના કરે ને એટલે તેમને ક નહી એ બાકી લોકોને એવું વાટે કે એ બોલી રહ એમાં વ એનું પણ એવું નથી આપ જે બોલે તે સારા નું બોલે
અમે તો નાંદડામાંથા તરે અમે તો ખૂબ ઘોષણા કરે ખૂબ કઈ કરે બ
નાના અરે બઠા નાના રહે તો ખુબ એમ હા એ જોરા તમે એવું છે ને આવડા કે કોને કેવાનું કામ નથી એ પાણી પીવું હોય એ પણ તે કેમ છે જેને કેવા સરર્કુટ થાય તો તેને જરૂર કહો તમે કે પાણી પીઓ એમ તો તે તો બી તેની તો બી જિંદગી સવરશે કેમ
હા ના
ચાલો ભાઈ
હો ચારશ